બસ, જો ટ્યુશનમાં છું. તમે શું કરો છો?
બસ, મજામાં. હું પણ ટ્યુશનમાં જ હતી મારા
બરાબર, તમે ટ્યુશનમાં જ છો તમારા?
હા, અમારા ટ્યુશનમાં છું. બરાબર. કે ઘરમાં કેમ છે? બધા મજામાં? અમે બી બધા મજામાં. હ, બસ આ ટુશનમાં થોડા કામથી આવી હતી. હજી થોડું લેટ થશે, થોડી વાર લાગશે ઘરે જતા.
ઓકે, હા. હજી સેવન થર્ટી થાય છે ને? તમે તો આઠ સવા આઠે છૂટો છો ને, બરાબર? બસ.
હા, હા. તમે કેટલા વાગે ઘરે જશો?
હું પણ લગભગ આઠ સવા આઠની આસપાસ જાઉં છું, ટ્યુશન થી ઘરે. સેવન સેવન થર્ટી સુધી. બેચ ચાલતી હોય ઘણી વખત.
હા.
થોડી વાર લાગે.
હા, તમારી તબિયત ખરાબ હતી, સાંભળ્યું તું.
હા, તબિયત તો સારી થઇ. અત્યારે સ્કૂલમાં મા કોમ્પિટિશન છે.
હા.
અને એમાં એકચુલી ઇલોક્યુશન જેવું કરાવુ છે, ડિબેટ જેવું. તો શું કરાવી શકાય ડિબેટમાં?
હમ, કોઈ એક ટોપિક એવો વિચારો ને સર. જેમ કે પોલિટિશિયન કે એવું કંઈ એના પર કે?
હ. એટલે મેઈન થાય છે શું પછી? જો પોલિટિક્સ પર જઈએ ને, તો પછી કકરાટ એવો થાય. મને બીજેપી આપ્યું. મને એ ઓપસમાં બોલવાનું આપ્યું, ખોટું પછી પોલટ પાર્ટીનું ખોટું એ થઈ જાય છે, એટલા માટે નથી વિચારતો એવું ટોપિક કોઈ
હા, બરાબર છે તો. બરાબર, તો કોઈ બીજો એવો? ટોપિક વિચારો કોઈ આપણા દેશ માટે કે એવું કંઈ. બરાબર. એવો કંઈક બીજો ટોપિક વિચારો, જેથી તમારે ત્યાં જે બી હોય તો અમારે ત્યાં ટોપિક આપ્યા નથી. અમારે ત્યાં તો ટોપિક આપી દે પહેલેથી.
ના, એક્ચ્યુઅલી મારે પોતે ક્લાસમાં કન્ડક્ટર કરવાનું છે. એટલા માટે ટોપિક મારે સિલેક્ટ કરીને આપવાનો છે સ્ટુડન્ટને.
બરાબર છે.
એટલે મે ન ઓપિનિયન લઈ.
હ હ. બરાબર છે. હા, તમારે પેપર ચેક થઈ ગયા છે, સર? જે ટેસ્ટ લીધો હતો એના.
ના પેપર ચેકિંગ બાકી છે, અત્યારે તો હું થોડું કામમાં પાછું બીજું નોટ્સ ને બનાવાનું છે, એટલે
અચ્છા તો મારે અમુક પેપર બનાવવા હતા બનાવી આપશો
હા બનાવી આપીને શું વાંધો છે.
હ મેથ્સ ને સાયન્સ ના બનાવે છે, બનાવી આપજો
હા ચોક્કસ બનાવી આપીશ ને
બરાબર અને ક્યાંય ફરવા જવાનો વિચાર ખરો
હવે આપડે વિચારતા હતા એવું કે આપણે ફરવા જઈએ પણ થાય છે, શું મેં તમનેું કીધું કે એક્ઝામ આવે છે, સ્ટુડન્ટસ ની એમાં પછી નડી જાય છે, પછી રજા પાડીએ તો પછી સ્કૂલ વાલા પણ બોલે કેમ રજા પાડી કામનગર એક્ઝામ છે, ખબર છે, રજા પાડો છો એટલે આપડે સ્કૂલ વાળુ પણ સાંભળવું પડે પછી
હા બરાબર સર હ હ બરાબર
એટલે જોઈએ હવે કે એમનું થાય છે, સેટિંગ બાકી શું પ્લાન છે, આવત નવરાત્ર એ નુ?
નવરાત્રી નો તો મસ્ત પ્લાન છે, શોપિંગ વોપિંગ કરવા જઈશું
એ તો ઠીક છે, બાકી ગરબા ક્લાસીસ કેવું કાઈ
ના ના ગરબા ક્લાસીસ કરવાની જરૂર નથી આવડે છે.
એવું નહી નવી નવી સ્ટાઇલ્સને જો શીખવાડે છે, ને ત્યાં બધા ઘણા બધા ક્લાસીસ નહી ચાલતા નડિયાદમાં આપણે
હા હા ચાલે છે. હા હા સર
તમને કોઈ કેય ચાલુ કરો ગરબા ક્લાસીસ તમે શું નામથી ચાલુ કરો ગરબા ક્લાસીસ હ
હમ હા હેલો હા બોલો સર
હા કેમ તમારો તમારા હાથમાં ફોન કેમ ન આવી ગયો
એ તો આવી ગયો સર એત તમે ભૂખ ની લાગી
ના ભૂક નઈ લાગી અત્યારે તો અત્યારે ગરબા ક્લાસીસ
હા તો નવરાતી નો શું વિચાર છે, તમારો?
નવરાત્રી ત હવે શું કેવાય આપડે દસ જુલાઈ થી ક્લાસીસ ચાલુ થાય છે, એમાં જોઈન થવાનું તો અમે એના ક્લાસીસ કરવાના અને પછી આખી આખી રાત ગરબા રમવાના
એક સર શું ઓશન હતો કે લસ્સી કેવી રીતે બનાવે સર
લસી બનાવવા માટે જો એક કામ કરવાનું દહી ને ઠંડુ કર દેવાનું.
પીંસોઈ જવાનું એટલે પેટમાં લસી ઠંડી થઈ જાય
ના સર એવું પૂરું ગરમ લખશે કેવી રીતે બનાવાય
તો એં કીધું તારે કામ કરવાનું દહી ખાઈ લેવાનું ગેસ તો બેસી જાવાનું દહી લસ્સી ગરમ પેટ મારે કડી.
ના ના સર પૂરી પ્રોસેસ જાણે મારે
તો મેં તમે પૂરી પ્રોસેસ કીધી ને તમે દહી ને વલો વો એમાં પાણી નાખો એમાં મીઠું નાખો થોડી હળ
અચ્છા તમે જમવાનું મનાવ તા આવડે જ
મને બધ
શું શું બનાવતા આવડે તમને
દાળભાત, શાક, રોટલી, બધું જ આવડે બનાવતા
હા તો ગુજરાતી દાળ કેવી રીતે બનાવાની
ગુજરાતી દાળ જો હા દાળને પેલા તુવેરની દાળને ધોવાની પછી એને કુકલમાં નાખીને ચાર સીટી મારવાની પછી એને ઠંડી પાડી બહાર કાઢી ને વલોણીથી વલોવાની પછી એમાં મીઠું મરચું, ફળદર, ધાણાજીરું, નાખીને એનો વઘાર કરવાનો પછી ભાતમાં ના ખીને ખાઈ લેવાનું
પેલા વઘાર કરે છે, વઘાર ન કરવાનો અને ટામેટું લીંબુ કશું મરચા, આદુ,
ના મને ટામેટા વાળુ દાળની ભાવતી હું સાદી વઘારી ને ખવ મને ટામેટુ ને એવું લીંબુની ભાવતું દાળમાં
કેટલી ટાઈપની દાળ હા તો કેટલી ટાઈપની હોય
બધી પંદર વીસ જાતની દાળ હોય આપડે જે ખાવી હોય બને
પણ તમે નામ તો કવ નામ અમને કેવી રીતે ખબર પડશે.
જો તુંવેરની દાળ, આવે ચણાની દાળ, આવે મસૂરની દાળ આવે
અલા હું જે ભાઈ શંભાર હા તો પણ ઢોસા ઈડલી જો ખાય હવે સંભાર એ કે રીતે બનાવવાની આ દાળભાતની દાળ થઈ
અમે તો દાળભાતની દાળ આવડે ઢોસાની દાળ તો ની આવડતી એમાં બધું બધુ પેલું એ જાત જાતનું શાક નાખે ને મને શાક ની ભાવતા સરગવાની સિંગ ને બટાકું ભીંડુ નાખે ને મને દાળની ભાવતી એ તો ની બનાવતો એવી દાળ
પણ શાક તો બધા બો હેલ્ધી હોય ને શાક તો ખાવા જોઈ ને તમ તો ટીચર તમને છે, હોય જોય ને.
પણની ભાવતા શું
તો ભી ખાવા જોઈએ સર
ના તમે ખાઈ લેજો મારા બદલે બસ
ના ના મનેતો ઢોસા જ નહી ભાવતા સર શું કહો તો વડાપાવ મંગાય હતા તમે ખાવ તો અત્યારે
ના હું સા હું વડાપાવ નય ખાતો મને વડાપાવ જરાય ની ભાવે સાઈના તો જરાયની ભાવતા
તો કયા વાડાપાવ ભાવે તમને
બનેલા બનાવો તો આવુ તમારે ઘેરે ખાવા
ના ના મારો ટાઈમ નય આખો દિવસ કામ કરીને થાકી જયને ઘર જઈને સૂઈ જાવ
એવું ના ચાલે ક્યારેક રાખો પાર્ટી બાર્ટી તમારી બર્ડે ગઈ ને હમણાં પાર્ટી બાર્ટી રાખો અમે બધા આઈએ ગયા વર્ષે ગઈ ને આ વર્ષ ની હવે આવશે ગયા વર્ષની ગઈ ને
હ તમારી ભી ગઈ ને તમે પાર્ટી આપો પછી
મારી બડે તમને મા
હા એટલે માર્ચમાં કે એટલે ના ના માર્ચમા ગેયને આપી પડે ને
હ માર્ચને ગયા ચાર મહિના થઈ ગયા
હા.
માર્ચ, એપ્રિલ, મે ને જૂન પતવા આવ્યો એટલે ચાર મહિના થઈ ગયા
હા એટલેજ તો કહું ચાર મહિના ગતા રહા. હવે તો પાર્ટી આપી દો.
હા તો હું આપીશ ને પાર્ટી કે ના પાડીશ તમને. આવ હવે છો મહિના પછી પાર્ટી આ ફીસ.
બરાબર છે.
એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આઈ જશે એટલે પાર્ટી કરી લઈશું આપણે એને મારા બર્થડેની પાર્ટી ને થર્ટી ફર્સ્ટ પાર્ટી બેઉ પાઈ ગઈ.
હવે તો બહુ વાર છે. તો રક્ષાબંધન આવશે, ગણપતિ આવશે, દિવાળી આવશે, નવરાત્રી આવ વશે, જન્માષ્ટમી આવશે કેટલા બધા તહેવાર આવશે.
એટલે મેં ફાયદો આપ્યો તમને છો મહિના પછી પાર્ટી કરીશું.
ના છો હૂંદી એટલું બધું ભૂખ્યું રહેવાના
ના ભૂખ્યું નહી રેવાનું રોજ યાદ કરવાનું અમિત સર જોડથી શેની પાર્ટી લેવાની છે. હું યાદ રાખીશ કે મેં ડ દ સાની પાર્ટી લેવાની છે.
ના ના સર પર અત્યાર પાર્ટી આલ દો ને તમે.
ના અત્યાર પાર્ટી નહીં આપ
બરાબર છે. હા હા બરાબર. ના પેહલા ટેસ્ટે પેપર ટેસ્ટ આયા સ્ટુડ ના એ પેપર બધા ચેક થઇ ઈ ગ્યા.
ટ્યુશનમાં ચેક ના એજી પેલું શું હું થોડી નોટ્સ બનાવ છ એટલે પેપર ચેકિંગ બાકી છે બાકી અત્યારે તો ગરબાની રીલ્સ ને જોવાની ઈચ્છા થઈ છે થોડી રીલ્સ ચાલુ કરીશ હમણાં ગરબાની.
હા તો રીલ જોશો ને પેલા ફોન જ લઈ લેશે. ફોન અલાઉટ નહી.
ઓ ફોનમાં નહી જોવાનું ને રીલ્સ. લેપટોપમાં જોવા નહીં હા નહી લે લેપટોપ.
ના ના નઈ લે સર ક હું તો કામ કર લેપટોપ આપું છું ને તમે લેપટોપમાં રિલીઝ જો લેપટોપ અજ લેઈ લેશે.
પણ તમારા સરને મારા સર અલગ છે એટલે મારા સર અલાઉડ કરે છે તમારા સર અલાઉડ નહી કરતા તમને. તો હું શું કરું.
પણ નામ તો એક જ છે પણ.
પણ નામ એક છે પણ માણસ અલગ અલગ છે એનું શું કરવાનું આપડે?
તેગ જેવા જ હોય.
ના ના એવું ના હોય.
કેવું જ હોય સર.
ના ભઈ.
ના ભઈ નહીં હા ભ
હા. ના ના મારા સર તો મને અલાઉડ કરશે પણ રીલ જોવાનું એટલે મને વાંધો નથી.
ના ના નહી કરે એવું કશું છોકરા ભણાવય આવું નહી નીરો જો પગારડું છું.
જો હાંભડી ગયા હેડો ચલો મોકો ફોન પછી વાત કરું સાંજે મોડા રિંગ કરું પછી.
હારો વાંધો નહી. હા.